હલો.
હા તો આજે આપણે વાત કરીશું જંક ફૂડ પર આજના બધા છોકરાઓ જે છે નવી પેઢીના એ બધા જંક બનું ખાવાનું બહુ જ ખાય છે તો જેનાથી કેન્સર થાય.
હા આજકાલના લોકો બહુ જંક ફૂડ ખાય છે એ સવારનું બનાયલું રાત સુધી પડી રે અને એથી બધાને કેન્સર એવી બધી બહુ બીમારીઓ થાય છે.
જંક ફૂડ ખાવાથી આપણને ઘણા બધાને બધી એકદમ અસર એ ના બતાવે થોડો ટાઈમ થાય આમ વરસ થાય દોર એવું થાય ત્યારે એ પોતાની અસર બતાવે એ આમ સોરીફ ફૂલવા માડે ને એવું બધું થાય.
હા, અ જંક ફૂડમાં બધા કેમિકલ્સ બહુ આવતું હોય છે જેનાથી આપણી સેહત બહુ ખરાબ થઈ શકે છે.
હા એમ બી આજકાલના બહારના ખાવાનામાં તો ફૂડ કલર બહુ જ વાપરે છે. જે નકરો કેમિકલ વાળો જ હોય છે.
હા એનથી બધાને બવ રોગ થાય છ